જય શ્રી કૃષ્ણ.
મજામાં?
હા મજામાં તમારે શું હાલ છે?
મજામાં હમણાં યુટ્યુબમાં તમારી રેસીપી જોઈતી મેં શું કેવાય દાળ ઢોકરીની. બહુ સરસ હતી.
હા, થેન્ક યુ.
હા હા તો થોડી ઘણી મોકલાવો અમાર માટે પાર્સલ બાર્સલ. કરી દયો તો અમેય તમારી રેસીપી ખાઈ
અ તમે રેસીપી મોકલી તી અને
અમ હમ્મ. હા ના બનાવશે બનાવશે મેં લાવ થોડું પૂછી લઉં બીજી કઈ-કઈ તમે વ અ વાનગી બનાવો છો અમે ઘરે બનાવવાની ટ્રાય કરી થોડી કેવો અમને રેસીપી એટલે અમે બનાવી.
હ વધી ર ચુકી એ છે તમે આલુ ભુગળા બટાકા ખાયો છે ડુંગળા બટા
હા ડુંગળી બટેટા ખાઈ છી અમે. હમ્મ હમ્મ.
અને પાપડ હવે હું આ જોઉ લીટ્ઠી ચોખા છે લીટી ચોખા
ના એ કેવી રીતે થાય?
લીટ્ટી ચોખાને એ હું પણ એવી સમયે જાણ્યું આ લીટ્ટી ચોખા તો એમ રોટલી યાત હે આટો
હ હ. હ હ.
હા આટાથી બને આટાને અ ભટ્ટીમાં ડાલીને
હમ્મ હમ્મ.
આધી રીતે ગરમ કરશે અને આ બટાટા છે ને બટાટાને બોઈલ કરીને આમાં સાઈટ્રિક ડાલીને
હ.
બહુ હારું લાગે ચટણી ના ખાવ કે
હા બરાબર સર રસલો ટ્રાય કરીશ તો તો હ પાક્કું બનાવવાનું.
ટ્રાય કરવું જોઈએ. એવું નહ કે વિડીયો જોયો અને ક્યારે બા હા પાછળ બનાયશું.
હમ્મ હમ્મ બરાબર છે. હા ના ના બીજું શું શું બનાવો તમે લોકો?
એ ને બહુ હા તમારી તો આમ રેસીપી જોઈને એટલે મોઢામાં પાણી આવી જાય છે. મે લાવ પૂછીજ લઉ આ ભાઈ ને, કે હવે ભાઈ તમે થોડુંક બનાવીને અમાર માટે મોકલો અમે ખાઈ તમારા ની રેસીપી. અહીંયા આવો એટલે બનાવી દેજો અમને બધાને
હા.
બરાબર દાઢો અમે ઢોકળી અલગ રીતે બ ને અમારે બે રીતે દાળ ઢોકળી બને એક ક ભાખરી લોટમાંથી બને અને એક થેપલા લોટ માટે બને થેપલા તો ખાધા હશે ને તમે.
હા તો ખણ છ આ સવારમાં.
થેપલા ના લોટમાંથી હા નાસ્તા. તમે એને બસ તમે થેપલાને લોટમાંથી બનાવી તુવેર ની દાળ ને પેલા બાફી લઈ અને પછી એમાં બધા મસાલા કરી આપડણે કેમ તુવેર ની દાળ કરી એમ બધા મસાલા કરી એમાં ટામેટું ગોળ. લીમડો કોથમરી. સિંગદાણા. બધું નાખી અને. ઉકાળી અને થેપલાનું મોટ. મોટું વણું લઈ અને મોટી થારી જેવડી રોટલી વણી એની પાટલા જેવડી નહી થારી જેવડી. પછી એમાં એના ચાકુ થી લઈને એમાં કટ. કટકા કરી એમાં એ નાના નાના ચોસલા પાડી ને આપણે સ્ક્વેરમાં. હા એ ચોસલા પાડી અને ચોસલા પાડી ને નાખ. નાખવાનું અને દાળ એકદમ વધારે પતલી રાખવાની કારણ કે ચોટલા પાડીને આપડણે એને સીટી બોલાવવાની પાંચ સાત સીટી બોલાવી અને પછી ઉકાળી નાખવાની કુકર બંધ કરી દેવા અને પાંચ સાત સીટી થઈ જાય એટલે દાળ ઢોકળી તમારી રેડી. ઉપરથી તમે ગાયનું તાજું ઘી નાખો અને લીંબુનો રસ નાખો એટલે બહુ મસ્ત દાળ ઢોકળી થાય.
હ હા મારી આજ સામે દાલ ઢોકડી બનશે મ.
હમ હમ બરાબર છે બીજું શું. તો તમારે બીજું તમે શું. શું બનાવી શકો.
હું તો ચાઈનીઝ, નેપાલી ઈન્ડિયન. સાઉથ ઇન્ડિયન આપડી તો રેસ્ટોરન્ટ્સ એ આપડે તો બહુ બધું
હા સા ચી વાત છે મુલાકાત લેવી પડશે તમારા રેસ્ટોરન્ટની એક દિવસ. આવી એટલે વાત આ ફેરે ના ના ચોક્કસ ચાાઈનીઝમાં તમે હક્કા નુડલ્સ ને મંચુરિયન ને એવું બધું જ ને?
હા પણ.
સાંભાર બનાવવો એમાં સાંભાર બનાવ ઉ એ કેવી રીતે બનાવતા હશો સાંભાર આ ઈડલી સાંભારમાં આપણે?
સાંભર એય સાભ ર કેમ દાલ જેવું જ થાય. આમાં દાલની દાલમાંમાં આ શું બોલે વરે ઈમલી હોય ને ઈમલી ઈમલી ઈમલી ના હા ઈમલી નાખી દો સાંભર તો બની જશે. એવું જ છે રે જયાદા જયાદા ડિફરન્સ નથી.
બરાબર. છે હા હા બરાબર છે. હમ્મ હમ્મ. સરસ સરસ હું એય ટ્રાય કરીશ હાલો બનાવાની. હમ્મ હમ્મ મને એઈ સાંભાર હોટલ નો સાંભાર બહુ ભાવે પણ બ ઘરે બનતો જ નથી એવો બોલો ગમે તેવી ટ્રાય કરીને મેં તમારી એકવાર રેસી પી જોઈતીને તો મેં કીધું લાય એ હું પૂછી લઉં ભઈ ને કે બીજું શું શું તમે અંદર એડ કરો છો એમ બનાવવામાં?
કે એવું જાય એને ઈમલીનું પાણી અને બીજી વેજીિટેબલ. આદું બાદુ નાખી દો.
બરાબર બરાબર ને હા ના ના ચોક્ક ચોક્કસ અને આ ઢોસાનું ખીરું તો રેડીમેડ જ લઈ ને આવી આપડણે બનાવી અડદદાળ ઈની ચોખાનું ઈજ ને? કે અંદર તમે કઈ ઓલા રાંધેલા ભાત કે એવું કંઈ નાખો છો?
નાલા નાલા એવું
નઈ ને બરાબર છે હ હ અને આ મેંદુવડા ને દાલ વડા ને બધું કે છેે એ બધી દાળ તમે તરત પાંચ છ કલાક માટે પલાળો કે રાત્રે પલાળી દો
હ રાતડે પલાળી એ ફરમેન જેટલા જેટલા ટાઈમ ફરમેન્ટીંગ મળશે ને એટલું સરસ
સરસ થશે બરાબર છે નકરા અમુક લોકો એમ કેતા હોય છે કે ચાર થી પાંચ કલાક પલાળી રાખો ને
હા ચાર થી પાંચ ચાર થી પાંચ કલાક પણ ચાલશે એવું નહ ન ચાલશે પણ જે આ ફિનિશ ફિનિશિંગ થશે ને ક્રિસ્પનેસ અને અંદર સોફ એ એવી રીતે આવશે
સાચી વાત છે બરાબર છે ના ના બરાબર આા તો શું ઈમરજન્સી આપણને જોતું હોય તો પાંચ છ કલાક પલળી રાખે તો ચાલે બાકી તો આમ રાત આખી જ પલાળવી પડે ને
હમ્મ
હમ્મ હમ્મ ના ના વાંધો નહી હાલો તો પછી જોઈ હવે શ થાય છે શું નહી કેવી પ્રોસેસ થાય છે કઈ અટકીશ તો હું ફોન કરીશ બાકી બીજું કઈ ન રેસીપીમાં કઈ એડિટિંગ કરવું હોય તો કઈ આ તમે દાલ ફ્રાય જીરા રાઈસ ની ર રસીપી મૂકો છો એમાં દાળમાં તમે કઈ કઈ દાળ નાખો છો
દાળ મિક્સ દાળ આ તુવર દાળ જ કાળી દાળ અને આ બધું મિકસ દાળ ઈડલી કેમ કેમ
હમ્મ હમ્મ
હમ્મ હમ્મ બરાબર હમ્મ હમ્મ બરાબર છે મિક્સ દાળ વાપરો ને હમ્મ હમ્મ ના ના વાંધો નહી હાલો તો વાંધો ની હ હ અને એમાં તડકા તમે શું કે વઘાર ઉપરથી કરો કે પેલા જ કરી નાખો વઘાર
ના ઉપરથી કરું
ઉપર થી કરો એટલે બજાર જેવો ટેસ્ટ છે અમે બધા પેલા ક કરી નાખી ખીચી એટલે એવો ટેસ્ટ નહી આવતું હોય નાના ચોક્કસ ઉપરથી વગાર કરવાની ટ્રાય કરશ હવે આફેરે કેવો બને છે હવે જોઈએ એના ઉપર હમ્મ, હમ્મ અને જીરા રાઈસ એ રાઈસને તમે પ અહ કેટલા મિનિમમ કેટલા કલાક પલાળ રાખો રાઈસને?
એક કલાક આસ તો જીરા રાઈસ
બરાબર છે. એટલે ભાત તમે પછી ઓ સાવીને કરો કે ડાયરેક્ટ કુકરમાં કરો?
હમ્મ, હમ્મ. બરાબર ના ના ઓસાવેલા ભાત સાચી વાત છે સરસ છૂટા અને એવા થતા હશે તો પછી એમાં તમે લીંબુ ને ઘી ને મીઠું ને બધું ભેગું જ નાખી દો કે પછી થઈ જાય પછી નાખો છો?
કેમ કે સ્વાદ આવશે ને આમાંથી આમાંથી સ્વાદ આવશે પેલા નાખી છે.
છે ના ના ચોક્કસ ચાલો તમે કીધું એ પ્રમાણે હું ટ્રાય કરીશ બનાવવાની અને ક્યાંય પણ મુશ્કેલ થશે તો ફોન કરીશ તમને.
હા, હા.
બીજું કઈ પણ હોય તો હું પૂછી જોઈશ તમને. હ. અને શું કેહેવાય બીજું આ દાડ ઢોકરી રે સીપી એ તમે બનાવની ટ્રાય કરજો મેં કીધી અલગ રીતે તમે કીધી અલગ રીતે.
હમ્મ. આ કરી છે ને વિડીયો અપલોડ કરીશ આના પર.
હા હા ના ના ચોક્કસ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરવાની.
હા એજ.
ઉપરથી તમે દાળ ઢોકળી બની ગયા પછી એમાં તમે ઉપરથી ઘી અને લીંબુનો રસ નાખીને તમે એકવાર ટ્રાય કરજો તને એમ થશે કે હોટલ જેવી દાળ ઢોકળી થઈ છે, અત્યારે હોટલમાં દાળ ઢોકળી મલે છે સોસો રૂપિયાની એક પ્લેટ મળે છે દાળ ઢોકળીના. હા એના ભાવ બહ. કારણ કે ગુજરાતી રેસીપી ખાટી મીઠી હોયને ખાવાની એટલે બધા શોખીન કે આ શું હશે શું હશે એ ખાવા માટે થઈ ને એટલે પણ ખાય નથી સો રૂપિયાની એક પ્લેટ આવે ખાલી. બનાવજો ભલે હા હા ચોક્કસ ચોક્કસ હું ભી તમારી જાતે બનાવીશ ચલો ભલે જય શ્રી કૃષ્ણ.
હા બ